હા. બસ મજામાં.
શું કરો છો?
બસ બેઠા છીએ. તમે શું કરો છો? હમ, હા જો હા, ફ્રીજ છું અત
હમ, મારી છોકરીનો બડે છે કાલે હમ, તો કોઈ આઈડિયા આપો શું કરવાનું સરપ્રાઈઝ શું સરપ્રાઈઝ આપું. મારી છોકરીને તો લગ્ન થઈ ગયા છે. બે બાળક બી છે કાલે છે. એતો બહાર રહે છે અહિયાંની ઘેરે આય છે અહિયાં આય છે. વિકેશન મહાવિ વકેશનમાં બચ્ચા અહીંયા આય છે.
હા, તો એને
કાલે બ્ડે છેના તો મેન હા.
હવે એમને જે ગમતું હોય મતલબ કે ખાવા પીવાનું જે ગમતું
હા હા
હા તો સારા કપ કપડા લઈ આપવાના પછી અત્યારે તો બ બધા બાર જમવા જવાનું જે ગમતું હોય છે બધાને સારી સારી હોટલમાં જવું ગમતું હોય તો આપડે અમે અહિયાં તો બધી બહુ એ સારી સારી હોટલો છે જ
હા અહિયાં તો છે બહ સારી હોટલ
તો જઈ આવવાનું કે બધા ને ગમે
હમ તો કપડાા ના કોઈ આઈડ આપો ને કોઈ શું લેવાનું
હવે તમારી છોકરી કેવું મતલબ ડ્રેસ પેર વધ
બધા પહેની લે બધા પહેની લે ટી શર્ટ ી જીન્સી પહેની લે ડ્રેસ ભ પે પ વેસ્ટની પહેની લે બધા પેલી રે
તે એમને લઈને જવાનું હોય, જોડે કે પછી તમારે જાતે લેવાનું છે.
જાતે શ જાતે
હમ્મ, હા તો પછી, તો એમના માટે વેસ્ટન લઈ ગયા.
વેસ્ટન કાન
ત પછી હા દુકાન માંથી ને લો આપડે અહિયાં લો ગાર્ડન છે પછી મોલ છે આલ્ફાવન મોલ છે જુડિયો છે
હમ હ સરું તો કેટલા સુધીની આવે છે કેટલે હા હા બે હજાર સુધી છે
હા તો તો વાંધો નહી મળી જાય બે હજાર સુધી માં તો હા મળી જાય અને ના ગમે તો પછી તમે જીન્સ થી સ ટોપ ભી લઈ શકો હમ
હ
હમ
જી જીન્સ ટોપ લઈ લેનું હેના હ જમવામાં શું બનાવવાનું કાલે અને ફ્રેન્ડે આય છે ફ્રેન્ડ આવા કોઈ હા ઘરે હોટલ મે તો સાંજે લેવા કરવાવાનું જવાનું ફેમિલી સાથે ઓર સવારે એની ટ્રેન્ડે આય છે તો આના માટે કછ સ્ટાર્ટર બદ સ્ટાર્ટર બ રેસિપી કઈ સારી ઓ આપો ના રેસીિપી વિચારવું પડશે આઈ મારે સાજા થાય છે, વિચારવું પડે
હા કેમ કે અત્યારે તો ઘરે કઈ જલ્દી બની જાય એવું વસ્તુ હોય છે, ને કે જલ્દી ફટાફટ બની
ઢેપલા સારું લાગે? ખાંડવી ગાડવી ડેપલા
ના બ ડે પાર્ટી માં ના સારું લાગે એ બધી વસ્તુ
તો ભાજી પાઓ?
હા એ ચાલે
તો આની રેસીપી આપી દો, મને થોડી
હા, ભાજીપામાં તો મિક્સ બધા વેજીિટેબલ્સ હોય મિક્સ શાકભાજી ફ્લાવર છે,
ફ્લાવર બીજા
બીજું પછી વટેકા હે ના ના ભૂટઠા નઈ નાખવા ના ના
આપવાનું ફ્લાવર.
હા વટાણા
વટાણા
પછી પેલું શું કેવાય? ગાજર હોય તો ગાજર હા કોબીજ તો નાખવી તો ના થાય હું નથી નાખી પણ તમને નાખવી હોય, તો નાખી શક
થોડી ઘ નાખ વાની નહીં
હા, થોડી નાખી દેવાની
હમ્મ પછી એ બધી વસ્તુ કુકર માં નાખી મરચું અરે મીઠું હા કુકર કરમા નાખન બાસ કી દેવાની એ બાફવામાં પણ તમે મળ કચું મસાલો નાખીને બાથમ કલીવાણે
અચ્છા મરચુંનું મસાલો પછી ના હા
અને બાફી દેવાનું પછી બફાઈ જાય એટલે એની ગ્રેવી ર તૈયાર કરવાની
હામાં સુનાખવાની હમ
ટામેટા ઝીણા ઝીણા કાપી નાખવાના કેપ્સિકમ એકદમ ઝીણો ઝીણો કાપી દેવાનું
કાંધા કે કેટલા નાખવાનું
કાંદા તો હવે તમે કેટલું બનાવો છો એની પર કેટલા જણનું બનાવો છો
દસ જણાનું દસ જણાનું બનાવાનું
હા તો પછી ચાર પાંચ ડુંગળી તો જોઈએ.
ચાર પાંચ ડુંગળી સારું હજી, જીની, જીની કાપ વાની હેના
હા,
હ.
એટલે પછી હા તેલમાં ડુંગળી નાખીને શેકી દે અને તેલ ની અંદર થોડું બટર ભી નાખી દેવા નું
અચ્છા, બટર બી નાખવાનું હમ, સારું લાગે છે. એના બટર હા, પછી
પછી ડુંગળી થોડી સાંતળી જાય પછી એમાં ટામેટા નાખી દેવા ના કેપ્સિકમ નાખવાનાં
કેપ્સીકમ. હા સારું, સારું પણ
પછી ટામેટા નાખવાનાં
હમ સારું છે.
ની નાંખવાની
અવાજ નથી સરખો. એક, એક, એક નાખવાનું ના એક એક એક ભાજી પાાવ નો મસાલા એક નાખવાની પેકેટને એક પેકેટ નાખવાનું આખૂ ની નાખવાનું અડધા અડધા નાખવાનું અચ્છા ચાર ચમચી નાખવાનુ. હમ, સારૂ હમ, તો. તો પણ હા, હા, હા હા સારૂ પછી. હ, બાકી હતું. બ બની જાય
હા થઈ જાય પછી તમે એની ઉપર બી બટર નાખી
લીલા કોથળી નાખવાનું ઉપરથી જીના જના હેા જે એ
જે તૈયાર મળે બાર એ લાઈ દેવાના તવા ઉપર તળી દેવાના
તેલ નાખીને શેકી દેવાની બટર માં બટર માં નાખ ચાલ બટર મના હા સબ હમ ચાલો સારું મારી દીકરીની દસ ફ્રેન્ડ આવવાનું છે દસ ફ્રેડ આયા રાત્રે તો હોટલમાં ના જવાનું છે સવારે ઘેરે બનાવા નું છે
બ તો ભાજી પાવ
હા હા પુલાવ કેમ પુલાવ કેમ બનાવો તમે તો બાકી આપડી તમે કેમ બનાવો
આજ બધા શાકભાજી બધા હોય
આમ નાખવાની હેના ત પ્યાજ પ્યાજ ભી નાખવાનું હેના તો ટમાટર નાખવાનુ પુલાવ ટમાટર ચાલો હા મુકો હા હા સારું સારું પછી કરું મેડમ પછી ફોન કરજો ચાલો સાર જય શ્રી કૃષ્ણ જય શ્રી ક્રષ્ણ જય શ્રી ક્રષ્ણ સારુ